હલો.
સાંભળો છો ને મને?
હા સાંભળું જ છું ને.
તો વાંધો નહી તમે અત્યારે જે પ્રવૃતિ કરી રહ્યા છો એમાં તમને મજા આવે છે.
હા મજા જ આવેજ ને.
હા તમે કઈ એવું કઈ વિચારે છે શોકો કે તમે આગળ ભણુ ઘણુ અને કઈ નોકરી મેળવવું.
હા એ તો અમારે કરવાનું જ છે. આપને જો નોકરી મળે તો આપને આપણા માટે સારું છે. કારણ કે જે કઈ ખર્ચો કરવા માટે જે આપણે કામ આવે. ઈ સારુ.
હમ્મ તમારા ઘરમાં કોણ કોણ નોકરી કરે છે?
મારે મારા પતિ. નોકરી કરે છે, બાકી તો કોઈ નથી અત્યારે.
અત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે?
અત્યારે અમારે વરસાદી માહોલ છે. વરસાદ અત્યારે ઝરમર ઝરમર ચાલુ છે.
તો તો મજા આવી જતી હશે ને?
મજા તો આનો આનંદ જ કંઈક અલગ છે.
હા ખેતરે જતા હશો ને તમે?
હા ખેતરે અમે જાય છી.
અમારે અહિયાં ઠંડુ વાતાવરણ છે. અને અમે પણ અહીંયા ઠંડી નો આનંદ માણી રહ્યા છીએ.
હા.
બરફના જે સ્નોફોલ થાય છે. તે અહંયા ખુબ મજા જ એવા રા.
અમને પણ ઘણી વાર એમ થાય છે કે અમારે એઈ જગ્યા એએ જવું છે એનો આનંદ માણવો છે. પણ અમે ત્યાં આવી નથી શકતા કારણ કે ત્યાં આવવા માટે ખર્ચો પણ જાજો થઈ જાય છે. છે.
હા ખર્ચો તો થાય જ છે અને વાતાવરણ ની તમને વાત કરો તો અહીંયા અમારે ઠંડીનું વાતા વાતાવરણ છે ફૂલ ઠંડી છે. અને તમારે ત્યાં વરસાદ પડી રહ્યો છે તો બંનેનું વાતાવરણ પણ ચેન્જ થઈ જાય છે.
હા ઇ વાત તમારી સાચી છે.
વાતાવરણ ચેન્જ થાય અને જો તમે એક દિવસમાં અહિયાં આવો તો તમને બીમાર પણ પડી સકો છો.
હા.
કારણ કે ગરમ હવામાન અને ઠંડુ હવામાન. બે વચ્ચેનું સંતુલન આપણું શરીર ન સાચવી શકે તો બીમાર પણ પડી શકીએ છીએ.
એ તમારી વાત બિલકુલ સાચી છે.
તમે કંઈક જણાવો તમારી બાજુ નું.
અમારે તો અત્યારે શું હોય કે ખેતરમાં અમે વાવેતર કર્યું નથી. હવે વરસાદ થયો એટલે હવે વરસાદ જો રહી જાય અને બીજે દિવસે તડકો નીકળે એટલે અમે વાવણી કરવા જવાના છે વાવેતરમાં અમારે મગફળી અને કપાસ વાવવાનો છે.
વા મગફળી અને કપાસ
હા ઈ અમે બવતા હોય છી.
તો તો તમે ઘરનું જ તેલ ખાતા હશો ને મગફળી વાવો છો એટલે?
હા બિલકુલ સાચી વાત છે અમારી મગફળી બંની જાય થઈ જાય એનું પ્રોસેસ બધી એટલે અમે ઘરે અહીંયા આજુબાજુમાં જ્યાં અનેના મિલ હોય છે ત્યાં અમારા મગફળી અમે લઈ જતા હોય છીએ એ લોકોને અમે અહીંયા માથે ઉભા રહી અને અમારી મગફળી પિલાવી અને અમે એના ડબ્બા તેલા ભરાવતા હોય છે.
હા સાચી વાત કઈ અને હા ઓલો કાચી મગફળી ખાવાની કઈક મજા જ કાઈક અલગ હતી હશે ને.
કાચી મગફળીના દાણા તમે ખાવ અને તમે અત્યારે અહીંયા બાર થી તમે જે બદામના દાણા ખાવ બે નુ ગુણવત્તા સેમ છે. એટલે અમારે ગામડે વાળાને બદામ ખાવાની જરૂર હોતી નથી અમે આ દાણા ખાય અને અમે એ ડ્રાયફ્રૂટ સમજી અને એનું પોષણ મેળવી લે છી.
હા પણ એનેઈ પણ ન નટ્સ જ કહેવામાં આવે છે એટલે બંને સરખું જ થયું ને જયારે આ મગફળી અને જે નટસ કઈ છે આલમડસ બનેનું મિશ્રણ સરખું જ થયું એવું જ ગણીને આપણે એ વસ્તુ ખાઈએ છીએ કે આપને ઓઈલ મળે એમ.
હા હા
બીજું તમે શું કરો છો?
બીજું તો અમારે વાવેતરણમાં કપાસ હોય છે.
કપાસ
હા
તો તો સારું કેહેવાય તમે જાવ છો કપાસ રોપવા અનેને વીણવા?
એ અમે તો મજૂર દ્વારા કરાવી લઈ છી. યા મેને બીયારણ પોકડી દઈ એટલે એ લોકો અમને વાવી દેે અને બાકીની પ્રોસેસ અમે એને સમજાવતા જાય ઈ લોકો તેવી રીતના કામ કરતા જતા હોય છે.
તો તો સારામાં સારું કહેવાય કે મજૂર ઉપર તમે આપી દો છો તો તમારે એને ખાલી જેટલું હોય છે એટલું આપવાનું અને બીજું બધું તમારુ મજૂરી એને કરી આપવાની રહેતી હશે ને?
મજૂરી એ લોકો કરે ખર્ચો અમે ઉઠાવતા હોય છી. ઈ લોકો પાસે પૈસા હોતા નથી એને એને દરરોજ ના જે કઈ દાળી મળતી હોય એ પ્રમાણે દાળી નુ કામ કરતા હોય છે એને જમવા પુરતું અને વાપરવાનું એટલું થતું હોય છે એમ તો ઘણી વખત સીઝનનો પાક જો સારો થાય અને ભાવમાં જો સારું આવે તો એને મળતા પણ હોય છે વધારે તો એ રાજી થઈ પણ જાય છે.
મારે ડેમનું પાણી આવે છે, ખુવાનું છે કે, કેનાલ આવે છે?
અમારે કેનાલ તો આ બાજુ છે જ નહી. અમારે કુવામાં પાણીના તર ઊંચા હોય છે, એટલે અમારે કુવા તો ભરેલા હોય જ. છે. કારણ કે અમારે બાજુમાં જ ડેમ છે. ડેમમાં પાણી હોય, એટલે અમારા કુવામાં પાણી ખૂટે જ નહીં, એટલે અમારે ખેતર માં પણ બધું થઈ જતું હોય છે.
વાહ, તમારી બાજુમાં જ ડેમ છે, તો તમારે પાણી પૂરતું હશે. બહુ સારું કેવાય.
પાણીમાં અમારે કોઈ દિવસ ઘટાડો થતો જ નથી, અમારે અત્યારે વરસાદની બધા વ્યક્તિ તે રાહ જોતા હતા. પણ અમારે કુવામાં પાણી હતું, એટલે અમે વાવેતર કરી નાખ્યું હતું.
તમારે ત્યાં એવી રીતના વાવેતર થાય છે, અમારે અહીં છે ને, ગ્રીન હાઉસ માં વાવેતર થાય. જેમ કે, અમે ગ્રીન હાઉસ માં ગુલાબ. ફૂલ એવું ઉગાડીશ. અને માર્કેટમાં વેચીએ છીએ.
હા.
અને ફૂલ નો ભાવ પણ અમારે ડાયરેક્ટ, અમે અમારું જ સેલિંગ છે. એટલે અને સારો એવો કમાઈએે છીએ. તમે પણ ડાયરેક્ટ મગફળીનું સેલિંગ કરતા હશો ને?
ના અમારે છે ને, એવું નથી. અમારે બજારમાં જે આ બધા પાકો ભેગા થતા હોય, એવું મો તો. હોય છે, ત્યાં અમે પણ અમારો માલ મોકલાવતા હોય છે. ત્યાં એ લોકો જે ભાવ નક્કી કરતા હોય, એ ભાવ અમારો તો જોઈ. મામારો પાક બધો કે, આ પાકમાં ધાણામાં કેટલું તેલનું પ્રમાણ છે? કે આને પ્રોસેસ કરતા કેટલું થાય. એ બધું એ પ્રમાણે ભાવ નક્કી કરી, અને એમને આપતા હોય છે.
ઓકે, એટલે બજાર ભાવ નક્કી થાય છે, તે તમને મળે છે ને.
હા, અમને તે ભાવ મળતા હોય છે.
જે હરાજી કહેવામાં આવે છે.
હા, એ વાત તમારી બિલકુલ સાચી છે.
હ, અમારે અહીંયા એવું નથી, અમે અમારા ભાવ નક્કી કરી, અને બમાં માર પેટમાં મૂકે છે. અને એક સ્ટોલ ઊભો કરે છે, જ્યાંથી લોકો ડાયરેક્ટ પસંદ કરે છે, ખરીદવાનો
એ તો અમને બહુ જ ગમે, પણ અમારે અહિયાં એવું થતું નથી.
હા, તમારે ત્યાં કરપ્શન વધારે છે, એટલે તમારે મને એવું લાગે છે, કે તમારે ત્યાં પોસિબલ ન થાય, અને મને એ પણ લાગે છે કે, તમે જે કેવો છો કે, બજાર ભાવ નક્કી થાય. એમાં પણ જે વેપારીઓ હોય છે. તે વધારે કમિશન ખાવા માટે ખેડૂતોને ઓછો ભાવ આપે છે.
હા, એ તમારું સાચું જ છે.
એવી જ રીતે તમે દરેક સિઝનમાં જે પણ પાક લ્યો છો? તે તમને ઓછા નફાથી તમે વેચો છો, અને માર્કેટમાં જે તમારો જ માલ અમને મળે છે. તે ઊંચા ભાવથી મળે છે, ભલે, તે સાફ સફાઈ કરીને આવે છે. પણ તે વધારે ભાવ થઈને આવે છે, એટલે વચ્ચેનો જે ગાડો છે. એમાં લોકો જાજુ કમિશન લઈ લેતા હોય છે.
હા, એવું થાય છે.
અને સરકાર પણ આ બાબતે ધ્યાન દેતી નથી. કારણ, કે ઘણી જગ્યા એ એવું બને છે કે ડાયરેક્ટ- એવા પ્રશ્ન નથી આજ કે ખેડૂત ડાયરેક્ટ માલ વેચે. પેકિંગ કરીને તો એની પર ટેક્સ લગાડવામાં આવે છે. પેકિંગ થઈ ગયા, પછી કોઈ પણ માલ વેચવામાં આવે છે, નાના નાના પાઉચમાં. તો એમાં ટેક્સ લગાડવામાં આવે છે. એવું હોય છે ને?
હા, એવું જ છે.
સરસ. તમે પણ બોલો કશો?
હ અત્યારે તો મારે શું? વરસાદ નુ મારે આગળ પ્લાન્ટ છે. ઘણા બધા તે પ્લાંન્ટ ની મેં માવજૂત કરી દીધી. હવે, એ પ્લાન્ટને આ વરસાદથી બચાવવા માટે મેં થોડાક આગળ ઘરમાં લઈ લીધા છે. કારણ કે વરસાદ જાજો પડે, તો પ્લાન્ટ ખરાબ થઇ જાય છે.
હા, એઈ વાત સાચી છે તમારી. પાણીની હિસાબે વધારે પાણી જો ફૂલ છોડ ઉપર પડે, પ્લાન્ટ ઉપર તો તેને- ખરાબ થઇ જાય છે, જેમ કે બરી જાય છે એમ કેવાય.
હમ્મ
એના માટે તમારે છે ને ઘરમાં એ પ્લાન્ટ ને રાખી દેવા કે જ્યાં વરસાદનું- પાણી તાજું ના આવે, ઈ રીતે
હું અત્યારે તો એમ જ કરું છું. કારણ કે તડકો નીકળશે ત્યારે વારી હ પ્લાન્ટ બધ બાર મુૂકીશ. જેથી કરી સૂરજને તાપ લઈ શકે.
હા, એવુંજ છે. આપડું પણ કે જયારે આપણે ચોમાસામાં ઘરમાં, ઘરમાં હોઈએ છીએ. ત્યારે આપણે બીમારીઓ વધારે થાય છે, ત્યારે આપણે સૂર્યપ્રકાશ લેવો ખુબ જ જરૂરી હોય.
તમારે અત્યારે વરસાદ છે?